તમારો અવાજ આવે છે હા તમારો પ્રોપર આવાજ આવે છે
વાત કરવિતી મને હંમેશા એવું લાગે છે કે પ્રવાસ એ ખાલી આપણે એ જે જગ્યાએથી બીજી જગ્યાએ જવું એનું નામ નથી પરંતુ જે જીવનમાં એક સુંદર અનું ભાવ છે જયારે આપણે નવા શહેરમાં ગામમાં પછી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં કોઈ અલગ અલગ જગ્યા જ્યારે ફરવા જઈએ કે ત્યાંનો મુલાકાત લેવા જઈએ છીએ ત્યારે માત્ર ત્યાંના રસ્તાઓ ઈમારતો જ નહીં પરંતુ ત્યાંના લોકો પછી તેની રહેની કેની તેમની સંસ્કૃતિઓ તેમના ખોરાક તેમના પોસાક
ઘણી બધી પ્રોબ્લમો એને આપણે જોઈ શકીએ છીએ આપણે તેની સાથે સંતુલન સાધીએ છીએ અને આપણે તેમાં ફાવે છે અને તમને આપણને યાદ પણ આવે છે અને જે વર્ષો સુધી પુસ્તકો વાંચવાથી પણ શીખી શકાય છે અને હલો તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે
એટલે આપણે એટલા માટે ઘણા લોકો કહે છે કે પ્રવાસ એ જીવનની સૌથી મોટી શાળા કહેવામાં આવે છે કારણ કે પ્રવાસ દરમિયાન આપણને એવું બધું ઘણું બધું શીખવા મળે છે જેનાથી આપણે જરૂરી છે આપણને પ્રવાસ દરમિયાન બહારની કઈ જગ્યાએ ફરવું કેવી રીતે રહેવું આપણને બહારની કળાઓ વિશે પણ જાણવા મળે પછ તમારું શું કેવું છે આ વાત વિશે પ્રવાસના વિશે
તારી વાત સાથે હું સમત બરેપૂ આદના સમયમાં લોકો આખું વર્ષ કામ કરે અને અભ્યાસમાં પણ વ્યસ્ત રહે છે સતત એક જ પ્રકારની દિનચર્યાને કારણે શરીર અને મન બંને થાકી જાય છે ત્યારે થોડા દિવસને પ્રવાસ માણસને નવી ઉર્જા આપે છે જારે આપણે કુદરત ની વચ્ચે સમય પસાર કરીએ છીએ કે પહાડો હોય કે નદીઓ હોય કે દરિયા હોય કે જંગલ હોય ત્યારે આપડે ત જોવા જોઈએ છીએ ત્યારે મનને એક અલગ જ શાંતિ મળે છે એના કારણે પ્રવાસ માત્ર મનજ નથી પણ માનસિક સ્વાસ્થ્ય અને ખૂબ લાભદાયક છે
હા વાત તે સાચી કરીે છે પ્રવાસે એ ખાલી મનોરંજન નથી પણ જે આપણા આપણે જે નોકરી ધંધો કરતા આપણને જે તણાવ હોય છે તે તણાવ ખૂબ જ રીતે દૂર થઈ જાય છે આપણને એક નવું જીવન જીવવાની આશા મળે છે તમે જોયું હશે કે ભારતમાં પ્રવાસ માટે એવા જ સમૃદ્ધ દેશ છે અહીં રાજ્યની પોતાની અલગ ઓળખ છે ક્યાંથી બરફથી ઢંકાયેલા પહાડો પણ આવેલા છે ક્યાં તો ક્યાં લાંબી દરિયા કિનારાઓ કં લીલાછમ પહાડો પણ આવેલા છે ક્યાં લાંબા દરિયા કિનારાઓને ક્યાંય રણ તો ક્યાંય ગાંઠ જેવા જંગલો પણ જોવા મળે છે જેમ કે ગીર ના જંગલો પછી ઘણા એવા જંગલો છે જ્યાં ભારતમાં જોવાલાયક છે ગુજરાતમાં પણ તમે ફરી શકો એવા ઘણી જ સ્થળો છે દરેક જગ્યાની પોતાની ભાષા પહેર અને ઘણું બધું ભોજન પરરારા છે જો વ્યક્તિ ભારતની વિવિધ ભાષાઓ પ્રવાસ કરે તો એવું લાગે કે જો આપણે વધુ જાણી શકીએ તો તેટલું પ્રવાસ વિશે વધુ માહિતી મેળવવી જોઈએ એક રાજ્ય થી બીજી રાજ્ય સુધી જવામાં જે દુનિયા અલગ થઈ જાય છે તેના કારણે આપણે ઘણી બધી પ્રવાસ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ આજ ભારતની સૌથી મોટી વિશેષતા બની ગઈ છે સાચી વાત ને
સાચ વાત છે પ્રવાસ દરમિયાન નવી નવી વસ્તુઓ શીખવા શીખવાનો પણ મોકો મળે છે ઉદહણ તરીકે સ્થળ જઈએ ત્યાં ઇતિહાસ વિશે જાણવા મળે ધાર્મિક સ્થળો જઈએ મુલાકાત લઈએ ત્યાં પરંપરા અને આધ્યાત્મિક સમજ્યા છે ગામડા માં જઈએ ત્યાં ખેડૂતો ન જીવન અને તેમની મહેનત નો અનુભવ થાય એટલે પ્રવાસ આપનું સામાન્ય જ્ઞાન વધારવાની સાથે સાથે જીવન પ્રત્યે એક દ્રષ્ટિકોણ પણ બદલી શકે છે
હમ વાત સાચી તમારી હમણાં અમે અમારા મિત્રો સાથે હું સુુંતાજી ફરવા ગયેલો હતોું અંધાજી અમે જયારે ગયા ત્યારે અમે એક રાત રોકાણ હતા ત્યાંને ત્યાં પણ જે મંદિર છે ત્યાંના પહાડો છે ત્યાં ઘણું બધું ફરવા લાયક છે ત્યાં અમે જારે ગયા હતા ત્યારે અમને એવું થયું કે ના જે મજા છે તે પ્રકૃતિમાં છે જે પહાડોમાં જેની લીલીછમ વરિયાળી અમે જયારે ત્યાં ગયા ત્યારે અમે બધી ટેન્શન જે તણાાવ હોય તે બધું ભૂલી ગયા હતા કારણ કે ત્યાં પહાડો વાળા વિસ્ છે રાજસ્થાન જે સુંતાજી રાણી વાળા થી આગળ આવે છે ત્યાં ફરવાર તમે જાઓ એક વાર તો તમે ચોક્કસ ત્યા એ મુલાકાત લેજો કારણ કે ત્યાં ઘણી જગ્યાઓ છે ફરવાલાયક તેથી આગળ પણ સુંતાજીથી આગળ પણ ઘણી મજા આવે અમે તો ટ્રેનમાં ગયા એટલ ટ્રેનમાં પણ લોકલ ટ્રેનમાં સૌથી વધુ મજા આવે લોકો તો કહે છે કે લોકલ ટ્રેનમાં ટિકિટ ના લો તો પણ ચાલે પણ આપણે જે સરકારના નિયમોનું પાલન કરતા દરેક વ્યક્તિ ન ફરજ છે કે પોતે ટિકિટ લઈને જ બેસવું જોઈએ શું તમે કે ફરવા ગયેલા છો તમે મિત્રો સાથે તમારા
હા અમે દ્વારકા ના પ્રવાસે જયેલા છીએ ગીરના જંગ માં ગયે છે અનેને અલગ અલગ જગ્યાએ ગહેલે છે અત્યારે અમે હાલના તાજેતરમાં દ્વારકા ગયા હતા પાંચ છ મિત્રો ભેગા મળીલી ત્યાં અમે લક્ઝરીમાં ગયા હતા ત્યાં અમે ખુબ મજા માણી શિવરાજ બીજ ગયા પછી બ્રિજ જે ભણ છે હાલ ટ્રેન્ડિંગમાં છે ત્યાં અી ગયા ત્યાં ઘણા લોકો એ ફોટા પડાયા અને પછી બેટ દ્વારકા ગયા જ્યાં ભગવાને આખી નગરી વસેાયેલી છે જ્યાં સોનાની નગરી પણ આવેલી છે એમ કવામાં પણ આવે છે અને ત્યાં બધું આધ્યાત્મિક વસ્તુ અને ધાર્મિક વસ્તુ ન આખો ઇતિહાસ જાણવા મળે છે તેથી આવી જગ્યા ઉપર જઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને દરિયા કિનારે બેઠા હોય એકલા શાંત મગજ થઈ જાય છે અને એકદમ રિલેક્સ અનુભવાય છે
હા વાત તમારી સાચી તો તમે જે તમારા મિત્રો સાથે પ્રવાસ ગયા હતા તો જે દ્વારકામાં તમે ગયા દ્વારકામાં પણ ઘણી જગ્યા હો છે જ્યાં ફરવાલાયક મને તો દ્વારકામાં જે શ્રી કૃષ્ણ ભગવાનની નગરી આવેલી છે ત્યાંની મુલાત દેવાની ઈચ્છા છે હું હજી ગયો નથી પણ મારી હજુ અમે મિત્રો પ્લાન કરીએ છએ કે ત્યાં એક વખત ફરવા ગઈએ તો તમે જે દ્વારકા ગયા તો તમે કેટલી રાત રોકાણ ઘણાતા
દ્વારકા ગયા તેમ માત્ર દ્વારકામાં ગયા ત્યાં માત્ર અમે એક જ નાઇટ રોપણ હતા ત્યાં અમે બીજા દિવસે રુક્ષ્મણી દેવી મંદિર, બેટ દ્વારકા, સુદામા બ્રિજ, ગોપી તળાવ આવા અન્ય સ્થળો ફર્યા તા ગોપી તળાવનું એવી માન્યતા છે કે ત્યાં જે રાજા હતી રાજાઓ હતા તેમના ગોપીઓ ત્યાં સ્નાન કરવા આવતી અત્યારે પણ ત્યાં લોકો જોવા જાય છે અને આનંદ માણ
આ વાત સાચી જે તમે જે રાત રોકાણા તેમાં પણ મજા આવી છે કે તમે જે કદાક જોયું હશે તો ત્યા એક હોટલ આવેલી ત્યાંથી તમે જો એક એક બારી છે ત્યાંથી તમે તમે જઓ ને તો દ્વારકા નું એક સુંદર નજારું એક દ્રશ્ય સામને આવે સવાર સવારમાં તમને જોવાની તમે એક વાર જોવો ન તો તમારું મન શાંતિપૂર્વક અનુભવ કરે તે મારો એક મિત્ર ગયો હતો તેને મને કહ્યું એટલે હું પણ ઘણી જગ્યાએ ફરેલું છું મને તો બધું જે પાટણમાં રાણીની વાવ આવેલી છે ને તેમાં જે નાઈટ વ્યુ થાય છે તમે જોશો તો કદાચ મુલાકાત લેજો તમે પાટણમાં જ કોલે કરો છો તો તમે એક વાર રાતે મુલાકાત લેજો કારણ કે જ્યાં થી નાઈટ વ્યુ થાય છે તેમાં તમે જો શું તો કે બધું એ રાણીની વાવમાં થ્રીડી એનિમિશન દ્વારા દેખાડે છે કે કઈ રીતે આ ભારતનો ઝંડો પણ બતાવે છે ઘણી બધી સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ વતાવે છે. તમે એક વાર ચોક્કસ મુલાકાત લેજો હું કચ્છમાં પણ ફરવા ગયેલો છું અમે કચ્છમાં અમારા સ્કૂલમાંથી ફરવા ગયેલા છીએ. ત્યાં પણ અમને મજા આવી તો તમે જે દ્વારકામાં જે રહ્યા ત તો તેનો જે ખર્ચો કેટલો થ તો હોસ્ટેલમાં રહેવાનું જે ખાવા પીવાનું પણ શું ખર્ચો હોય તો મને કો ને થોડી માહિતી આપો
દ્વારકા અમે અહિયાં થી નીકળ્યા ત્યારથી અમારા ઘણા મિત ત્રો જેવા પોતાની જરૂરિયાતમંદ વસ તુ દવા અય્યાથી જ લીધી હતી એટલે લગભગ અમારા ડીસ્સાથી જ અ પાંચ થી છ હજાર નો ખર્ચો થઈ ગયો હતો કારણ કે અમારા માણસો બધા બ્રાન્ડેડ વસ્તુ જ લે છે એટલે તે અમને તેમાં અહિયાં જ અમારો ખર્ચો મોસ્ટ ઓફ થઈ ગયો પછી દ્વારકામાં અમે આઈ પ્રોફાઈલ જે કહી શકાય તેવી હોસ્ટેલમાં રોકાણ હોટલમાં રોકાણ હતા ત્યાં એક દિવસનું હોટલનું રૂમ ભાડું પાંચ હજાર હતું ફુલ એસી ફુલ ટુ સાઈડ બેડ અને એવો નજારો હતો કે ત્યાંથી ડાયરેક બારી ખુલે અને દ્વારકા નું મંદિર દેખાય એટલે કે ડાયરેક્ટ દર્શન થાય તેવો હતો અને એકદમ લક્ઝરીસ ટાઈપ હતું રૂમ ત્યાનો પણ ખર્ચ હતો અને બાથરૂમ અને નાહવા ધોવાની સુવિધા પણ સરસ હતી દ્વારકાની એક અલગ એવી માન્યતા છે કે જે ગુમતી કાટ આવેેલ છે ત્યાં રાત્રે જેમ બેસો તો એ અલગ પ્રકારનું સુકુન આપે છે અને આખો દિવસ ત્યાં જે નદી વહે છે તે રા સુતી હોય છે અને સવાર વહેલા છ વાગ્યા હોય તમે ચેક કરશો તો ત્યાં નદીમાં પાણી નહીં હોય અને દસ વાગે અથવા અગિયાર વાગે તમે જોશો તો ત્યાં વળી પાણી આવી ગયેલું છે
હા વાત તમારી સાચી તો જે તમે વાત કરી કે દ્વારકામાં ઘણી જગ્યા ફરવા લયા છે તો અમે પણ કચ્છમાં ફરવા ગયા હતા ત્યા અમે સ્કૂલ ના પ્રવાસ થી ગયા તા તેમાં અમે અમારા ઘણા બધા સ્કૂલના મિત્રો પણ સાથે હતા ત્યાં તમે જોશો તો ત્યાં પણ કચ્છમાં પણ જે ઘણા બધા મ્યુઝિયમ આવેલા છે જે ત્યાં પણ ફરવાલાયક છે ત્યાં જે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો તો તેને વિસ્તાર પૂર્વક વાત કરવામાં આવે છે ત્યાંની જે ભૂકંપનો એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યો છે તેમાં જે કઈ રીતે ભૂકંપ આવે્યો તો કઈ રીતે લોકોની દૂર જે પ્રોબ્લેમ ઈસ્યુ થયા હતા તેની વાત કરવામાં આવી છે અને જે છેલ્ છેલ્ તેના જે મ્યુઝિયમ ના અંતમાં અમે રીયલ ભૂકંપનો અનુભવ કર્યો હતો તેમાં અમને ભૂકંપની વિશે માહિતી આપવામાં આવી હતી અને રિયલ ભૂકંપનો અનુભવ કરવામાં આવે તેથી અમે ભૂકંપ અમને જે માહિતી હોય એ કઈ રીતે ભૂકંપ આવ્યો હતો શું શું ઘટનાઓ બની હતી કઈ રીતે લોકોનું મૃત્યુ થયું હતુ એ બધી માહિતી એમને મળી તી પછી ત્યાંથી અ ધોળાવીરા પણ ગયા ધોળાવીરા પણ રોકાની જગ્યા એવી છે જ ફરી શકાય છે થોડા વલમાં જે પડેલા મકાનો છે તે પણ ઘણા ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે અને ત્યાં એવું લોકો કહે છે કે તેને રાતના છ વાગ્યા પછી તે અંદર કોઈ જવા નથી જતું કઈ એવી આવેલી છે જે કઈક રોકે છે તો તમે જે બીજી જગ્યાએ કઈ ફરવા ગયા હોય તો ત્યાની માહિતી આપો ને
હું આપણા ગુજરાત ના મહુઆ એટલે કે મહુડી કરીને એક ગામ છે ત્યાં તો જૈન ધર્મ ના નાના નાના મંદિરો આવેલા છે ત્યાં એકદમ સોનેરી કલર એટલે કે તમને સોના ટાઈપ નું જ લાગે ત્યાં એક ઊંચે બે લગાવો છે અને તેની ખાસિયતા એ છે કે એની સીડીઓ એકદમ સીઢી ચેડાન વાળી છે સીધી ચઢવાની છે અને તે બેલ વગાડવાનું છે ટાઈપ નું ત્યાં આખું મંદિર ગોઠવેલું છે સોનેરી કલર થી આખું ખૂબ પ્રજ્વલિત થયેલું હોય છે સૂર્ય ની કિરણ ત્યાંના પડે એટલે આખું જગ મગ ઉઠે છે અને ત્યાં એકદમ સ્વચ્છતા અને અ એવી એવી બાઈકની પણ સુવિધા કરવામાં આવેલી હોયે છે